હલો હલો
હલો કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં
હ શું ચાલે બીજું
બસ જોવાને ચાલ્યા કરે
હા ખુબ સુંદર
વાહ વિષય મળ્યો કે વાહન વ્યવહાર ના પ્રકાર
ઓહો આ તો ખુબ આમ રસપ્રદ વિષય છે અનેને આમ કેહેવાય ને કે રોજિંદા જીવન જે ઘણો જોડાયેલો છે તો તો આ વિષય
હા બિલકુલ અને માણસ એક જગ્યા થી બીજી જગ્યા સુધી પહોંચવા માટે વિવિધ વાહનો ઉપયોગ કરે છે.
બિલકુલ હ અને આ સમય સાથે વાહન વ્યવહારમાં ઘણા બદલાવો આવ્યા છે.
હા અને પેલા લોકો પેજ ચાલતા હતા
બિલકુલ અને પછી છે ને પ્રાણીઓનો
હલો
હલો.
હલો. નેટવર્ક જાય છે. હા.
કંઈ હતા આપણે? હાલો.
હલો, હલો, હલો, હલો.
હા.
આયો આવ્યો અવાજ. તો હા જો હું ઈ જ કહેતો તો કે પહેલાના લોકો પગે ચાલતા હતા.
હા એજ. અને પછી છે ને પ્રાણી
અને પછી છે ને પ્રાણીઓનો પણ આમ ઉપયોગ થતો હતો.
હા એકદમ સાચી એમાં કે ઘોડા, ઊંટ અને બલદ ની મદદ થી મુસાફરી થતી હતી.
એજ-એજ. અને આજે ઘણા પ્રક પ્રકારના વાહનો ઉપલબ્ધ થઈ ગયા છે હ બજારમાં તો.
હા. મોટા ભાગે વાહન વ્યવહારના ત્રણ મુખ્ય પ્રકાર ગણાય છે.
હા તો સમજાવશો મને? તે કયા-કયા છે?
હા સમજાવો. એમાં સ્થલ માર્ગ જલમાર્ગ અને હવાઈ માર્ગ છે.
ઓહો! તો ચલો ને પહેલા આપણે સ્થલ માર્ગ વિશે વાત કરી ના.
હા. સ્થલમાર્ગ એટલે જમીન પર થતી મુસાફરી.
સરસ. અને તેમાં સાયકલ થી લઈને મોટી ટ્રેન સુધી બધા જ વાહનો આવે છે નહીં?
હા. તેમાં આઈ જાય. ને સાયકલ એક સરલ અને ઉપયોગી સાધન છે.
બિલકુલ. અને સાયકલ ચલાવથી શરીર ને કસરત પણ મલે છે.
હા. એકદમ સાચી વાત. ટૂ કહેવાય કે તેથી પ્રદુષણ પણ ઓછું થાય છે.
બિલકુલ. અને બીજલી તરફ સ્કૂટર
કહેવાય ને કે બીજી તરફ સ્કૂટર, અને મોટર સાઇકલ પણ આમ ઘણા લોકોને આમ લોકો વાપ પરે છે.
હા. હું તેમાંનો એક છું. અને આ વાહનો ઓછ છા સમયમાં મંજિલ સુધી પહોંચાડે છે.
એજ ને. અને કાર પણ આમે એક લોકપ્રિય વાહન છે હ.
હા. અને કુટુંબ સાથે મુસાફરી કરવા કાર ઘણી ઉપયોગી બને છે.
બિલકુલ સાચી અને બસ પણ આમ ઘણા લોકો માટે આ મહત્ત્વપૂર્ણ આમ સાધન ચ. કારણ કે રોજિંદા જે લોકો આવતા હોય આમ સ્ટુડન્ટ કે કોઈ આમ જોબ વાળા હોય લોકો તે અવર જવર માટે ઓલમોસ્ટ બસ કા તો ટ્રેન જ વાપરતા હોય છે, તે ખુબ જ આમ એ છે.
હા અને કારણ કે બસમાં એક સાથે ઘણા મુસાફરીઓ મુસાફરી કરતા હોય છે.
બિલકુલ અને બસ છે, ને ગામથી શહેર સુધી સેવા આપે છે.
હ અને સ્કૂલ બસ બાળકો માટે ખાસ ઉપયોગી હોય છે.
હા અને જેમ મેં કીધું કે ટ્રેન પણ આમ સ્થળ માર્ગ ન આમ મોટું સાધન છે. હ
હ એકદમ સાચી ને ટ્રેન એક સાથે હજારો મુસાફરોને લઇ જાય છે.
એ જ અને લાંબા અંતર માટે ટ્રેન ઘણી ઉપયોગી ગણાય છે, અને કેહેવાય ને કે ટ્રેનમાં અલગ અલગ વર્ગની બેઠકો પણ હોય છે.
હ ને તેમાં માલગાડી પણ દેશની અર્થવ્યવસ્થાના મહત્વનું સ્થાન ધરાવે છે.
એ જ અને માલગાડીથી મોટા પ્રમાણે છે, ને સામાન લઈ જવા અને આવાય છે.
હ અને રસ્તાની સારી સંભાળ પણ જરૂરી છે.
એ જ ને સારા રસ્તા હોય તો મુસાફરી સરળ બને છે.
હ અને રસ્તા પર નિયમોનું પાલન તો કરવું જ જોઈએ.
બિલકુલ અને નિયમોનું પાલન સુરક્ષા માટે જ આમ ઘણું જરૂરી છે, હો
હા અને હવે જલમાર્ગ વિશે વાત કરીએ.
હા ચલો ને આમ કેહેવાય કે જલગમાર્ગ એટલે પાણીમાં થતી મુસાફરી ઓહ હો
ઓહ તેમાં નદી, તળાવ અને સમુદ્રમાં જલમાર્ગનો ઉપયોગ થાય છે.
બિલકુલ હોળી સૌથી આમ હોળી સૌથી સરળ આમ જલ વાહન છેહ
હ અને હોળીનો ઉપયોગ નાના અંતર માટે થાય છે.
બિલકુલ અને મોટી હોડી ન છે, ને આમ જહાજ પણ કહેવાય છે, મોટી હોડીને
હ અને જહાજથી મુસાફરો પણ જઈ શકે અને સામાન પણ મોકલી શકે.
બિલકુલ અને બંધનનું મહત્વ પણ આમ સાથે જોડાયેલું છે, ને
હમ અને બંદર પર જહાન આવે અને જાય છે.
એજ અને દેશ વચ્ચેનો વેપાર પણ આમ ઘણો આમ કેવાય ને કે આમ જલ માર્ગ પણ જ આધાર રાખે છે, આપણો
હ અને જલમાર્ગમાં ઓછા ખર્ચે વધુ સામાન મોકલી શકાય છે.
બિલકુલ સાચી વાત છે, પણ સમય થોડોક વધુ લઈ શકે છે.
હમ.
હમ,
એકદમ સાચી વાત ને સમુદ્રમાં હવા અને મોજાનો પણ અસર પડે છે.
એટલે જ ને સાવધાની પણ એટલી જ આમ જરૂરી છે.
હ હવે હવાઈ માર્ગ વિશે વાત કરીએ.
હા હવાઈ માર્ગ છે ને સૌથી આમ ઝડપી મુસાફરી નો સાધન છે હો
હા અને વિમાન થી થોડાક કલાકમાં લાંબા અંતર કપાઈ જાય છે.
બિલકુલ અને વિમાનમાંથી છે ને અમુક મુસાફરી આરામદાયક પણ હોય છે.
હા અને વિમાન હવામાં ઉડે છે.
શું વાત છે અને વિમાનની અવર જવર હવાઈ માથક પર થાય છે.
હા એકદમ સાચી વાત તમે કદી પ્રવાસ કર્યો છે વિમાનમાં
ના હજી બાકી છે પણ કમાઈ શું એટલે ચોક્કસ આપણે વિમાન માર્ગથી આપણે પ્રવાસ કરીશું
હા એકદમ સાચી વાત કી તમે
અને તમે કર્યો છે.
ના હું કરવાનો હતો પણ ફ્લાઈટ મિસ થઈ ગઈ હતી નેક્સ્ટ ટાઈમ પાકું અઢ વાત કરી કે હવાઈ માર્ગ થી દેશ અને વિદેશ બંને જગ્યાએ જઈ શકે
હ ઓહો અને આ માર્ગ છે ને આપણો સમય પણ બચાવવામાં બચાવે છે હ અને ઘણો ઉપયોગી કહેવાય છે.
હા પણ તેનું ભાડું ઘણી વખત હોય છે.
હા તમે જેમ કીધું કે તેનું ભાડું છે ને આમ બહુ જ વધુ વધુ પડતું તું જ હોય છે તેનો કેહેવાય ને કે આપણે મિડલ ક્લાસ તો આપણે અફોર્ડ જ ના કરી શકાય
હા એટલે જ તો મારી ફ્લાઇટ છૂટી ગઈ હતી અને દરેક માર્ગની એક અલગ અલગ વિશેષતા હોય છે.
હા એજ અને સ્થળ માર્ગ રોજિંદા જીવન માટે ઉપયોગી છે.
હ જલમાર્ગ મોટા સામાન માટે ઉપયોગી છે.
બિલકુલ અને હવાઈ માર્ગ છે ને ઝડપથી મુસાફરી માટે ઉપયોગી છે.
હા અને યોગ્ય પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય વાહન પસંદ કરવું જોઈએ આપડણે
બિલકુલ અને આ રીતે છે ને બધા વાહનો સમાજ માટે આમ ઘણા મહત્ત્વના છે હું
હા અને આપડી ચર્ચા ન આ પેલો જે આપડે જે વાત કરી મજા આઈ ગઈ તો હવે આપડે થોડી એકાદ વધારે વાત કરી લએ તો આપડે કેહેવાય કે કેટલાક વાહનો મુસાફર માટે હોય છે. મુસાફરો
બિલકુલ બિલકુલ અને કેટલાક વાહનો છે ને આમ સામાનને લઈ જવા માટે પણ વપરાય છે.
હા એકદમ સાચી વાત કઈ અને હા ચાલો તો આપડે
પેલા મુસાફર વાહન વિશે વાત કરી
હા કહેવાય ને કે બસ ટ્રેન અને વિમાન મુસાફર વાહનના સારા ઉદાહરણ છે તમે જેમ કીધું
હમ અને કેટલાક લોકો રોજ નોકરી. અથવા અભ્યાસ માટે મુસાફરી કરે છે.
એજ અને તેના માટે નિયમિત સેવા ઘણી જરૂરી હોય છે. હુ.
હા એકદમ સાચી વાત કઈ. અને આપણેે જે વાત કરી.
હમ.
આ વાહનો વિશે વાહનો ના વ્યવહારના પ્રકાર ખૂબ જ આનંદ આવ્યો વચ્ચે વચ્ચે નેટવર્કનો વિસુ થતો હતો
હા એજ એજ પણ આપડ ચોક્કસ બીજી વાર. હા ચોક્કસ ચોક્કસ ચાલો